મારો અવાજને
એકદમ સારી રીતે આવી રહ્યો છે. મારો અવાજ આવી રહ્યો છે તમને?
આવી રહ્યો છે. તો આજે હું તમને એ વિશે વાત કરવા માંગુ છું, કે તમે જાણો જ છો કે અત્યારે ખુબ ઘણો વરસાદ આવી રહ્યો છે, જેના કારણે ઘણા બધા લોકો મારી જાય છે તેમની ગાડી અને તેઓ ખુબ ઈજાગ્રસ્ત થાય છે. તો તમને હું એ વિશે જણાવવા માંગુ છું કે કે અત્યારે ઘણા બધા લોકો જે ઈજાગ્રસ્ત થાય છે તેના કારણે હોસ્પિટલો ખૂબ ભર્યા ને ભર્યા પડ્યા છે. અને તેના કારણે તે લોકોને ખુબ નુકસાન થાય છે અને તેઓ ખુબ આર્થિક રીતે પણ દે વા પડી જાય છે. તો અત્યારે જે લોકો સ્પીડમાં ગાડી ચલાવે છે અને તેઓ પાણી પણ નથી જોતા અને કાદવ પણ નથી જોતા તો તેઓએ સાચવીને ગાડી ચલાવી જોઈએ, જેથી કરીને એમને પણ નુકસાન ન થાય અને બીજાને પણ ન નુકસાન થાય. અત્યારેની જ વાત કરું તો અત્યારે ઘણા બધા લોકો એવા છે જે કા દવમાં ગાડી ચલાવે છે, પરંતુ તેઓ કાદવ માંથી જયારે નીકળે છે તેમની બાઈક ત્યારે જ રસ્તા પર જેવી તેમની બાઈક આવે તેઓ તેમના ઘણા બધાઓ સ્લીપ મારી જાય છે, અને તેઓની ગાડી જગ્યા પર ગોળ ફરી જાય છે, જેના કારણે ખુબ નુકસાન થાય છે. તો તેઓએ સમજવું જોઈએ કે આપણે આપણે ધીરે ગાડી ચલાવીએ અને શાંતિ થી જાય. તમાર શું માનવું છે આ બાબત?
હા તમારી વાત એકદમ સાચી છે, કે હમણાં ઘણા બધા લોકો વરસાદ પડવાના કારણે રસ્તાઓ સ્લીપ પ્રી થઈ ગયા છે તો પણ એટલી ફાસ્ટ ગાડી ચલાવે છે જેથી કરીને ગાડીનું આપણા બ્રેક મારતા બેલેન્સ રહેતું નથી જેથી ક રીને ગાડીઓ સ્લીપ થઈ જાય છે, અને તેમો ઘણી બધી ઈજાગ્રસ્ત થઈ જાય છે, અને હોસ્પિટલ જવું પડે છે. તમે કીધું તે પ્રમાણે હાલમાં હોસ્પિટલની દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી છે કારણ કે હમણાં ખુબ એક્સિડેન્ટ થઈ રહ્યા છે. જેથી કરીને બધા હોસ્પિટલોમાં હમણાં સંખ્યા ઘણી બધી વધી ગઈ છે. બધા એટલી ફાસો ગાડી ચલાવે છે, જેથી કરીને હમણા હાલમાં રસ્તા ઉપર ઘણું બધું કીચડ પડી જવાથી ત્યાં આપણે બ્રેક મારીએ છીએ તો ગાડી સ્લીપ થઈ જાય સે, અને ગાડી ખસી જવા થી આપણે પડી જઈએ છીએ. જેથી કરીને હમણાં ઘણા બધા હોસ્પિટલો ફૂલ થઈ ગયા છે, ઘણા બધા પેશન્ટો પણ હોસ્પિટલમાં જાય છે. કારણ કે તેઓ હમણાં ગાડી લઈને પડ્યા જ કરે છે. હમણાં હાલમાં જ અહીયા અમારા અહિયાં રસ્તા પર બે વાહનો એક સાથે ટકરાઈ ગયા હતા, તેથી કરીને ત્યાં રસ્તો જામ થઈ ગયો હતો. તે લોકો સ્લીપ થઈ ગયા હતા, ટ્રકો સ્લીપ થઈ ગયા હતા, જેથી કરીને તેઓનો અકસ્માત થયું હતું, જેથી કરીને ત્યાં ખુબ ટ્રાફિક થઈ ગયો હતું, એટલે હાલમાં હમણા રસ્તાઓ એટલા ચીકણા થઈ ગયા છે જેથી કરીને આ પડે ગાડી એકદમ સાવચેતીથી ચલાવી જોઈએ તમારું શું કેવું
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો જે જૂનું ટાયર હોય છે ચોમાસા પણ તે ટાયર લઈને ફરવા નીકળી જાય છે તો જેથી કરીને તેમની ટાયર માં ગ્રીપ નથી રહેતી અને ટાયર માં ગરીપ નથી રહેતી જેના કારણે તેઓ સ્લીપ મારી જાય છે અને તેઓ પડી જાય છે તેઓ પડી જાય છે તેના કારણે તેમને ઘણું બધી ઈજા થાય છે અને ઘણું બધું નુકસાન થાય છે તમે જેમ વાત કરી તેમ અત્યારે અમારે અહં પણ એવું થયું હતું કે તેઓ ટ્રક લઈને નીકળ્યા હતા અને ટ્રકમાં તેમને ટાયર ની ગ્રીપ નથી તો તેઓ પડી ગયા હતા અને પડી ગયા હતા તેના કારણે બેટગ બેટ ટ્રકો વચ્ચે ટકરા થઈ ગયા અને તેમાં વાહન ચાલકો જે હતા જે ટુ વ્હીલર બાઈક વાળા હતા તેઓ પણ તેની લપેટમાં આવી ગયા હતા તેઓ જયારે નીકળ્યા હતા ત્યારે તેમને ખબર નથી કે તેમની પાછળ જે ટ્રક આવે છે તે સ્લીપ થઈ જશે અને ટ્રક પાછળથી આવી અને સ્લીપ થઈ ગઈ જેના કારણે તેઓ પડ્યા અને તેઓ પટકાયા જેના લીધે તેમનું દુઃખદ મોત થયું છે આ ખુબ જ કરુડ ઘટના હતી અરા ગામ માટે પરંતુ લોકો એ પછી એવું વિચાર્યું કે અત્યારે ભારે વાહન માટે અરજી મૂકી છે કે ભારી વાહન ગામમાંથી પસાર થવા જોઈએ જેથી કરીને લોકો સલામત અને તેમને વધુ નુકસાન પણ ન થાય તો તેઓ બધા ધ્યાન રાખવું જોઈએ કે આ બધું થઈ રહ્યું છે તો તે કઈ રીતે કરવું જોઈએ તમાર શું માનું છે આ બાબતે
થ વાહનોમાં જૂના ડાયરો હોવાથી તેમની ગ્રીપ બિલકુલ પતી ગઈ છે જેથી કરીને આપણે વરસાદ પડે એટલે આપણે નવા ટાયરો નખાવા જોઈએ જેથી કરીને ટાયરોમાં ગ્રીપ હોય જેથી કરીને હમણાંના રસ્તા ઉપર આપણે સ્લીપ થઈ જઈએ જેથી કરીને આપણે પડી પણ શકી છીએ એટલે આપડા હાલમાં હમણાં ગાડીઓમાં નવા ટાયરો નખાઈ દેવા જોઈએ જેથી કરીને ટાયરોની ગ્રીપ બની રહે અને આપણે સ્લીપ થવાનો ભય ઓછો થઈ જાય જેથી કરીને આપણે બ્રેક મારી થી જો ટાયરોમાં ગપ ન હોય તો આપણે સ્લીપ થઈ જઈએીએ જેથી કરીને નવા ટાયર લખીએ છીએ તો આપણે બ્રેક મારીએ છીએ તો એટલી સ્લીપ થતા નથી અને આપણે સુરક્ષિત રહીએ છીએ એટલે હાલમાં આપણે ચોમાસા માટે ન બીજું નવા ટાયરો નખાઈ દેવા જોઈએ જેથી કરીને આપણું આપણને કોઈ ઈજાગ્રસ્ત ના થાય આપણને દવાખાને ન જવું પડે આપણને કોઈ હાનિ ન તે માટે આપણે ગાડીઓને બી કડિશન સારી રીતે રાખવી જોઈએ જેથી કરીને આપણી ગાડી સા તો આપણે કેી પડી ના શકીએ અને આપણને ઈજાગ્રસ્ત થવાથી ગાડીઓ પણ બચી શકે છે તમારું શું કેવું છે
જી કે અત્યારે ઘણા બધા વાહનો જે બધા વધારે કરતા નુકસાન ાન થાય છે તેના લીધે થાય છે તો તમે પણ જાઓ છો અત્યારની જ વાત કરો તો ઘણા બધા લોકો ગાડી ના સર્વિસ નથી કરાવતા અને તેઓ એમ જ લઈને ફર ફર કરે છે ઘણા લોકોને ક્ચ પ્લેટ તૂટી જાય છે તો ઘણા લોકોની ચેનસેટ તૂટી જાય છે તો જેના કારણે તેઓ અચાનક જો બ્રેક મારી તો તેના કારણે જે પાછળ વાળું રફતારમાં આવતું હોય વાહન તેનાથી કંટ્રોલ નથી થતું અને તે ઠોકી દે છે અતારની વાત કરું તો એક જગ્યા અરે એવું થયું હતું તેમાં એવું હતું કે એક ઓ ઓ્ટો કાર હતી અને એક ઇકો કાર હતી તો ઓલ્ટો કાર વાળો પાછળથી એટલી સ્પીડ માં આવતો હતો અને ઇકો કાર વાળા એ જોવા વગર સાઈડમાં ગાડી દબાવી બ્રેક મારી દીધી અચાનક જેથી કરીને ઓલ્ટો કાર વાળાનુંું બેલેન્સ રહ્યું અને ઓલ્ટો કાર વાળાનું બેલેન્સ ના રહ્યું જેના લીધે ઓલ્ટો કાર વાળા એ તેના પાછળથી આવીનેો અને તેની કારમાં એટલું નુકસાન થયું હતું કે તેનું આગળ ન બોને ટ આખું તૂટી ગયું હતું અને ઈકોવાડા ને પાછળનોો ભાગ આખો વેડ થઈ ગયો હતો જેના કારણે બંને ગાડી વાડાઓને ખુબ નુકસાન થયું હતું તો તેઓએ સમજવા જોઈએ કે તેમના માટે શું સારું છે અને શું સારું નથી તેઓએ સિગ્નલ આપીને હંમેશા વળવા જોઈએ જેથી કરીને પાછળ વાળા ને ખબર પડે કે તે અત્યારે બ્રેક માર અને વડવાનો છે અને તમે જોુઓ તો ઘણા બધા લોકો પાર્કિંગ લાઈન ચાલુ કરવા વગર ઉભી રહી જાય છે હ કરવી જોઈએ કે ના કરવી જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે કે આપડણે ગમે ત્યાં રસ્તા પર ઉભા રહીએ ત્યારે આપણે પાર્કિંગ લાઈટ હંમેશા ચાલુ ને ઉભું જોઈએ જેથી કરીને આપે પાછળ જે ગાડીઓ આવતી હોય તે લોકોને ખબર પડે છે કે અ ગાડી ઉેલી છે જેથી કરીને તે આપણા સાઈટ માંથી આસાની થી પસાર થઈ શકે છે પરંતુ આપણે જો પાર્કિંગ લાઈટ ન ચાલુ રાખીએ તો તે લોકો આપડી ગાડી સાથે અથડાઈ શકે છે અને આપણે ગાડીને ઘણું નુકસાન થઈ શકે છે અને પેલા લોકોને પણ જીવ જોખમમાં મુકાઈ શકે છે જેથી કરીને આપણે હંમેશા જગ્યા ઉભી રહી છીએ ત્યારે આપણે પાર્કિંગ લાઈટ હંમેા ચાલુ કરીને જવી જોઈએ હમણા વરસાદ ઘણો આવે છે તો કશું ગાડીઓને દેખાતું નથી, જેથી કરીને આપણે હંશા પાર્કિંગ લાઈટ ચાલુ કરી જવું જોઈએ જેથી કરીને વરસાદમાં ગાડીઓ આવી રહી છે એમ તે લોકોને ખબર પડે તમે કીધું તેમ પ્રમાણે આપણે સિગ્નલ આપે હંમેા વટવું જોઈએ કે બ્રેક મારતી વખતે પણ સાચેતીથી બ્રેક મારવી જોઈએ પાછળ આવીને આપને કોઈ નુકસાન ન કરી શકે જેથી કરીને આપણે હંમેશા ધીરે થી આજુબાજુ જોઈને પાછળ કોઈ આવતું નથી તે જોઈને આપણે સિગ્નલ આપી આપણે સાવચેતીથી વટવું જોઈએ કરીને પાછળથી આવતું વ્યક્તિઓ આપણને કોઈ હાનિ ના કરીશ
તમારી વાત એકદમ સાચી છે તમે જોઓ છો અત્યારે આપણે તમે પણ આવ્યા હતા અમારી જોડે ફરવા અને આપણે બધા જોડે ફરવા ગયા હતા તો આપણે જોઈએ છે કે આપણે જોયું હતું કે આપણે હિલ સ્ટેશન પર ગયા અને ત્યાં ઘણી બધી ગાડીઓની કતાર થઈ ગઈ હતી જેઓ પાર્ક કરીને એમ જ જતા રહ્યા હતા. તો હું એવું માનું છું કે તમે પાર્ક કરીને જાઓ છો તો તમે હેન્ડબ્રેક જાઓ છો પરંતુ જો પાછળ તમારી ગાડી ખસી જશે તો જે લોકો તમારા ઘાટ ચડે છે તેમને ખુબ નુકસાન થશે જો તેઓ ગાડીની તકરાર થઈ જશે તો તેઓને ઘણું વાગશે અને તેઓ શાંતિ થી જઈ પણ ત છો પરુ કુદરત પાસે આટલા મોટા પથ્થરો મકીને જવા જોઈએ જેથી કરીને તમારું વાહન પાછળ જવાના ખબ ઓછા થઈ જાય છે જ્યારે તમે જોુઓ તો ઘણા બધા ટ્રક વાહકો જયારે ઉપર ચઢાવે છે ત્યારે તેઓ પથ્થર સાથે લઈને ચડાવે છે કારણ કે તેઓને તો તેઓ જેમ જેમ વાહન પાછળ જવાય એવું આ બાબકો આપીને ચ
હા તમારી એકદમ વાત સાચી છે કે આપણે ટેકો આપીને ચળવું જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ ટ પર ચડી જાયી ત્યારે આરામથી ચડાવવું જોએ પાછળ જર આપણને કોઈ પણ રમે ત્યાંથી ગાડી આવી શકે છે તો આપણને હાનિ થઈ શકે છે જેથી કરીને ઘાટ આપણે એકદમ સાવચેતી ચડાવો જોઈએ. કારણ કે ઘાટ પર એકદમ હમણાં તો તમે કીધું લે પાણી હોય છે જેથી કરીને ગાડીઓ સ્લીપ થઈ શકે છે. અને હેન્ડબ્રેક જો આપડે સાવચેતીથી ના મારીએ તો ગાડી પાછળ જ આવી શકી છે જેથી કરીને આપણે ઘાટ પર હંમેશા એકદમ આરામથી ધીરે ધીરે ગાડી ચડાવવી જોઈએ એકદમ સ્પીડ માં ચડાવી દેવી ન જોઈએ કે જે કરીને આગળ જનાર કે પછી પાછળ જનાર આપણને કોઈ તકલીક આપી શકે આરામથી ચડાવવાથી આપણને અને આપણી ગાણી પણ સલામત રહે છે જેથી કરીને આપણને તેમાંથી કોઈ પણ નુકસાન થતું નથી આપણે સાવચેથી ગા પણ ચડાવી શકીએીએ આપણેેમ સાવચેતીથીઢ ચડાવી શું તો આપણને કોઈ પણ હાનિ થશે નહી તમારું શું કેવું
હા એકદમ વાત કર અત્યારે તમે જોવા જાવ કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે જેથી કરીને અ પર્યટકો જે સ્ટેશન વાળા છે તે ખુબ વધી રહ્યા છે અને તમે જો જ છો કે માથેરાન હિ સ્ટેશન છે, લોનાવાલા છે, ત્યાં ખૂબ વધારે માત્રામાં એક્સિડન્ટો વાળી જે બસો હોય છે તે પણ ઠકાય છે તો આપણે તો સમજીય કે આપણે નવા ડ્રાઈવર છએ તો આપણને એટલી રૂલ્સની ખબર નથી રહેતી અને આપણે ડ્રાઈવિંગ નથી એટલી સારી આવડતી કે આપ્રાવેલ્સ વાળો હોય છે તેઓ તો ખુબ એક્પિરિયન્સ વાળો હોય છે તેઓને દસ દસ વર્ષનો તો તેમના લાયસન્સ એક્સપિરયસ હોય છે તો તેઓએ તો થોડું ધ્યાન રાખીને ચલાવું જ જોઈએ અત્યારે આવેશવાળી બસોન એક્સિડેન્ટ ના કારણે ઘણા બધા જે મુસાફરો છે, તેમની એક ભૂલના કારણે તેઓ મુસાફરો મૃત્યુ પામે છે. અત્યારની જ વાત કરું તો અમારે અહીં એક હરિ ઓમ ટ્રાવેલ્સ તેમની બસ ચાલતી હતી તો તેઓના જે પાયલટ હતા તેમને અચાનક આંખમાં જોખ આવી જતા તેઓ સુઈ ગયા હતા અને તેમણે એક્સિડન્ટ કરી દીધું હતું જેના કારણે ઘણા બધા મુસાફરોને નુકસાન થયું હતું. અને એમાં એક વાત એ સારી હતી કે કોઈને કોઈ ન મૃત્યુ ન થયો તેઓ ખાલી ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર કરવામાં આવીને તેઓ સારા થઈ ગયા પરંતુ આ ડ્રાઈવરોની બેદરકારી જ છે તો તમારું આવે છે બેદરકારી જ કહેવાયને તો
હા એકદમ બેદરકારી કહેવાય છે એવું કરવું જોઈએ નહી જેથી કરી ને કેટલા મુસાફરો ન જીવું જો જોખમ મા પડી શકે જો આપણે એક જોખો આવી જઈએ તો કેટલા પાછળ ત્રીસ થી પાંત્રીસ મુસા મુસાફરો ને આપણે ગાડી ચલાવીએ છીએ જેથી કરીને તેમની જે જોખમ આપણા પર હોય છે કે આપણે સારી રીતે ગાડી ન ચલાવીએ તો તેઓનું જીવન જોખમમાં પડી શકે છે એટલે આપણે એકદમ સાવચેતી થી ગાડી ચલાવી જોવે આપણને ઊંઘ આવે તો આપણે બે મિનિટ ગાડી સાઈડમાં મૂકીને આપણે મોડું ધોઈ લેવું જોઈએ જેથી કરીને આપણને ઊંઘ ન આવે એટલા માટે આપણે એકદમ સાવચેતીથી ગાડી ચલાઈએ જેથી કરીને આપણે જો આપણી બસમાં બેઠેલા કેટલા પણ મુસાફરીને આપણે જો જોખમમાં ન મુકવા માંગતા હોય તો આપણે એકદમ ગાડી ધીરે થી અને સાવચેતીથી ચલાવી જો જો હું વધારે પ ઊઘ આવે તો આપણે ઊઘ લે લેવી જોઈએ જેથી કરીને અકસ્માત પણ ન થાય અને ગાડીઓ સલામત રહે પછી પછી આપણને પણ કોઈ પણ પ્રકારની ઈજાગ્રસ્ત ના થાય અને આપો સમય એકદમ સારી રીતે નીકળી જાય
તમારી વાત એકદમ સાચી છે જો અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા એવા એનર્જી ડ્રિન્ક્સ છે રેડબોલ છે કોસટેટ છે તો જો આપને ઊંઘઈ તો ડ્રાઈવર બ એ કુદરતી છે તેના લીધે જો કો કોફી બી લશે તેમને ઓછું નુકસાન થશે ને તેઓ શાંતિ થી જઈ શકશે તો આપણે આ અકસ્માત અને ભયજનક વિસ્તારો વિશે આપણે આ હ હ બ્બ